હલો.
હલો.
હમમ આવે છે તમને મારો અવાજ
હા અવાજ આવે છે.
હા હા હું કેમ છો બરાબર છું ને કેવું છો વાતાવરણ
હા, હું અત્યારે મજામાં છું અને વાતાવરણ અત્યારે ખુબ જ સારું છે. ચોમાસા ને ઋતુ
હા, અહિયાં બી વરસાદ ચાલુ છે
ઓકે
આજ કલ એજુકેશન સિસ્ટમ આમ કાલેજ મારા સર ને એડમિશન લેવા અમે લોકો ગયા તા હજી તો પ્લે ગ્રુપમાં છે, અને તમે જોઓ કેટલાથી લોકો ડોનેશન માંગ્યો પ્લે ગ્રુપ માં પ્લસ ફીઝ એટલી બધી અને પાછું કરાવવાનું કઈ જ નહી એ લોકોને રમાડે નાસ્તો કરાવે અને ઘરે મોકલી દે ખરેખર આપડી એજ્યુકેશન બહુ ખરાબ થઈ ગઇ છે શું કેવું છે તમારે એના વિશે
અ ના હું તમારી વાતથી સહમત છું અત્યારે અ હું જ્યાં સુધી મેં જોયું છે તો અત્યારે અ કેવું કે અત્યારે એજ્યુકેશન સિસ્ટમ એક પ્રકાર નો બિઝનેસ થઈ ગયો હોય ને એવું મને
હ સાચી વાત છે હ
કારણ કે અત્યારે ગમે ત્યાં આપણે જઈએ તો પેલા તો ડોનેશન માંગે સીટ જો ઓછી હોય તો અને ફીસ ફીસ એટલી હાઈ થઈ ગઈ છે, તો મને એક પ્રકારે કહેવાય ને કે પેલાના સમયમાં હતું, કે ભાઈ એક આપણે જ્ઞાન લેવા માટે બાળકો ને મોકલતા હોઈએ છીએ પણ અત્યારે કેવું થઈ ગયું કે જ્ઞાનની સાથે સાથે જો પૈસાને મૂડીનો આપણે અ ઇન્વેસ્ટ કરીએ, તો આપણેે બાળકોને એજ્યુકેશન સારું આપ આપી શકીએ એ રીતનું થઈ ગયું છે, એક પ્રકારે બિઝનેસ જ થઈ ગયું છે તમે સારા પૈસા આપો તો તમે સારું એજ્યુકેશન મેળવી શકો અને જેમ તમે ધીમે ધીમે ઓછું પૈસા તરફ તો સરકારી તરફ જઈએ તો ત્યાં તમને થોડુંક અ કહેવાય ને લિબરેશન જોવા મળત
હા સચ કે વાત છે, અત્યારે તમે જુઓ આ મોટા મોટા જે મેડિકલ કોલેજો છે ઇવન એન્જિનિયરિંગ કોલેજ છે હમણાં તમે ન્યુઝ પેપર માં વાંચતા હશો કે નીટ ના પેપરમાં બાળકોને કેટલા એ લોકો કોઈ એક પેપર એ લોકોનું ફુટી ગયું એમાં એ લોકોએ આખી નીટ ની આવડી મોડી એક્ઝામ એ લોકોએ કેન્સલ કરી નાખી
અ હા ખુબ સાચી વાત છે મેં પણ એ ન્યૂઝ જોયા છે અને મારા ઘણા મિત્રો પણ એવા છે, કે એ લોકોને આવો કેહેવાય ને કે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો,
એ લોકો ના કેટલા વર્ષોની મહેનત હોય બાળકો કેટલા વર્ષથી ટ્વેલ્થ સાયન્સ ની આવી હાર્ડ એક્ઝામ આપતા હોય આખું વરસ એમને મહેનત કરીને નીટની એક્ઝામ આપ્યો એક એક બે બાળકોને કારણે ને તમે બધા છોકરાઓની એક્ઝામ કેન્સલ કરી નાખો અને એ લોકોનું જે એ વખતે ઈમોશનલી એ લોકો કેટલા હટ થાય અમુક છોકરા તો ડિપ્રેશનમાં આઈ ગયા અમુકે તો સુસાઈડ કરી લીધું, તો એના માટે આપણી એજ્યુકેશન સિસ્ટમ જવાબદાર છે, કારણ કે એ લોકો પહેલે થી એવી રીતે બધું કરવું જોઈએ કે આવડી મોટી એક્ઝામમાં ચોરી થાય જ કેવી રીતે અને થાય તે એની સજા તમે બધા બાળકોને આપો છો જે એક વર્ષથી આટલી બધી મહેનત કરતા હોય મને નથી લાગતું કે આ સિસ્ટમ આપણા માટે બરાબર છે. એના માટે કઈક તો સુધાર એ લોકો એ લાવવો જ જોઈએ, તમે શું કહો છો.
હા, જરૂરથી વાત છે, સુધારો જોવો લાવવો જોઈએ કારણ કે એક નેશનલ લેવલ ની જો એક્ઝામ થાતી હોય, ને એમાં કઈક પેપર લીક થાય, તો એ એક કેહેવાય ને એક બહુ ખરાબ પરિસ્થિતિમાં બાળકો મુકાયા હોય, એવું ગણી શકે અને આમાં ક્યાંક કયાંક ને ક્યાંક પૂરી સિસ્ટમ જ જવાબદાર હોય છે, કારણ કે પેપર લીક થયું છે. તેએવું નથી કે કોઈ ટ્રક માંથી કોઈ, પેપર ચોરી ગયું પણ આ ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં અમુક લો ફોલ્ટ રહેલા હોય છે, કે પૈસા પૈસા ના લીધે અમુક લોકો, એ જે આવું કૃત્ય કર્યું હોય. જેના, લીધે લાખો બાળકો ભોગી રહ્યા છે. તો એ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે અવગણના કરી રહી છે, કે અ કડક કાયદાઓ અને પગલાઓ લેવામાં
હા એન્જિનિયરિંગમાં પણ તમે જુઓ દર સાલે એ લોકો સીટો વધાર જ જાય છે. અને મોટો ને મોટો આખો સ્ટુડન્ટ નો લોટ આખો પાસ આઉટ થઈને બહાર નીકળે છે. પણ નીકળ્યા પછી એમનું ભવિષ્ય શું નોકરીની તકો એમને ગવર્મેન્ટ આપી શકે છે, ના ખાલી લોકો શું કરે છે. સેલ્ફ કોલેજો જ વધારે્યા કરે છે. કોલેજો વધાર્યા કરે છે, અને ફી લોકો જે મન ભાવે લઈ લે એટલે ઓછા-ઓછા જે લોકોને પર્સન્ટેજ આવ્યા હોય. એવા છોકરા એમાં એડમિશન લઈને એન્જિનિયર કરીને બહાર નીકળે છે. પણ પછી પછી એ લોકોને માટે કઈ પ્રોવાઈડ છેજ નહી. એ લોકોને નથી જોબ મળતી નથી લોકો કોઈક સારી જગ્યાએ જોબ કરી શકતા કારણ કે દરેક ને બસ આમાં પૈસા જ ખાવા છે. એજ્યુકેશન સિસ્ટમમાં કે લોકોની ચેન બની ગઈ છે. તમે બાલ મંદિર થી લઈને હાયર એજ્યુકેશન સુધી જુઓ તો એ લોકો એટલું પૈસા આખું બિઝનેસ સજ બનાવી દીધો છે.
સાચી વાત છે. ના સાચી વાત છે, કારણ કે અ મેં ઘણા એવા મારા મિત્રોને જોયા છે. કે એ લોકો એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન્ ્લીટ કર્યા પછી પણ એને એમના ફિલ્ડ ન એટલું બધું નોલેજ નથી હોતુ કંપનીમાં જાય તો એમને ટેકનિશિયન્સને, એક્સપિરયસ માણસો શીખવાડે કે આને શું કેહેવાય આ કઈ રીતનું વર્ક કરે એટલે, એમ કેવાય ને કે ખાલી થિયરી સમજી લો ભણી લો
હા, બસ પુસ્તક યજ્ઞાન પુસ્તક જ્ાન આપે ખાલી લોકોને, પ્રેક્ટિકલ હા કઈ લાઈવ શીખવાડતા જ નથી, કે એ લોકો પો પોતાના પગભર થઈ શકે એલું પ ય જ્ઞાન, વાચ્યું બહાર નીકળે પછી કઈક લોકોમાં શર કોન્ફિડન્સ, ભી જોવા નથી મળતુ ને એ લોકો પોતાની રીતે કઈ કરી નથી શકતા એના મને તો એમ જ લાગે છે. કે એજ્યુકેશન સિસ્ટમ જળમૂળથી, બદલી નાખવીું જોઈએ
હા એમાં સુધારાની જરૂર તો છે. જ કારણ કે અત્યારે આપણે જો દેશ વિદેશમાં જોઈએ તો એટલી એટલી એડવાન્સ ટેકનોલોજી આવી
સાચી વાત છે. એ આઈ આઈ ગયું છે. હા
હ તો હજી આપણે જોઈ, ને તો ગ્રેજ્યુએશનમાં જે બેચલર્સ પ્રોગ્રામમાં જે પણ અ આપણને શીખવાડવામાં આવે છે, બાળકોને શીખવાડવામાં આવે છે. તે હજી વર્ષો જૂનું જ્ઞાન છે, એ શીખવાડવામાં આવે છે. એટલે અત્યારના બાળકો ને શું છે કે નવીન ટેકનોલોજી ની માહિતી જરાય છે.
હા.
ત્યારે આ ઘણા વ્યક્તિઓ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે છે પણ. ત્યારે એના કોર્સમાં એઆઈ છે જ નહી.
છે જ નહી સાચી વાત છે એટલે હવે આપડી. ગવર્મેન્ટ જાગવું પડશે આપડી એજ્યુકેશન સિસ્ટમે ચાલવું પડશે. અને એ લોકોને બીજા દેશ સાથે આપને. નેક ટુ નેક ચાલી શકે એ લોકોને કોમ્પિટશન આપ્યું. આપે એના માટે એ લોકોએ સ્ટુડન્ટથી જ શરૂઆત કરવી પડશે. તો જ આપણે ભવિષ્યમાં ભારતને એક વિકસિત દેશ બનાવી શકશું. એવું લાગે છે મને.
હ સાચી વાત છે. અત્યારે આપણા ભારતમાં ઘણી કોલેજો છે લગભગ હજારો કોલેજો છે પણ આપડે જો જોવા જઈએ ને તો ખાલી અ આ આઈઆઈટી અને એનઆઈટી સિવાય કોઈ પણ એવી સંસ્થા નથી કે જેમની ડિગ્રી આપ આપણે ઇન્ટરનેશનલ લેવલે આપણેે કંઈક એનું મૂલ્ય હોય તો અ ક્યાંક ને ક્યાંક સંસ્થાઓમાં પણ જો આ પ્રકારનું આવે કે ભાઈ સુધારા વધારા તો ખૂબ સારી વાત કહેવાય કારણ કે ઈન્ટરનેશનલ લેવલે જો કોઈ સ્ટુડન્ટ કઈક આગળ વધવા માંગતો હોય. તો આમ. કેવાય ને કે આ ડિગ્રી જે સામાન્ય કોલેજમાં કરીને આવે તો તેનું કઈ મૂલ્ય એટલું બધું રહે નથી કારણ કે પુસ્તક જ્ઞાન તમે જેમ કીધું. એ રીતે બસ વાંચીને પરીક્ષા દઈને પાસ થઈ જાય એટલું એમ
આપડે આશા રાખીએ છીએ કે આ એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જ આવે. અને ભવિષ્યમાં આપણો દેશ આગળ તમારી સાથે વાતચીત કરીને ઘણું જાણવા મળ્યું.
અ મને પણ તમારી સાથે વાતચીત કરીને ખુબ જાણવા મળ્યું તમારી સાથે વાત
હ ઓકે બાય.
બાય.